હાલો.
હાલો.
હલો.
બોલ.
હું શું કેવ આપડે દિવાળી વેકેશન માં ક્યાં જઈયે?
દિવાળી વેકેશન માં?
હા, ઘણી રજા આવે છે ને એમાં?
અ કેટલો તેવીસ કે તીસ દિવસ ની જેવી રજા આવહે.
હમ્મ એટલે મંઠ પાકો?
હા.
તો એમાં ક્યાં પ્લાનિંગ કરીએ?
પ્લાનિંગ તો હવે મેં તો કઈ વિચાર્યું નહી. ના મેં કઈ નઈ વિચાર્યું.
મેં પણ કઈ વિચારતો નથી પણ એમ ક્યાંક તો જઈએ.
કા જવાનું?
હમ્મ તું બોલને ક્યાં જઈએ? તારા માઇન્ડ માં કઈ હોય એવું એમ.
અત્યારે તો હોય નથી જોવા પડે તો ગૂગલ પર.
દિવાળીમાં ન્યૂ યર છે એટલે કોઈ મંદિર વિઝિટ કળીએ.
ચાલે
ચાલે પણ બેટર છે, હા રાજસ્થાન ભી બેટર છે.
પરવા માટે
ગરમી તો નઈ લાગે ને પણ દિવાળી માં ત્યાં?
ન લાગે ને, શિયાળા ચાલે છે હ
હ તો બરાબર. રાજસ્થાનમાં બી ઘણું ફરવાનું છે ને?
બહુ બધું છે, જેસલમેર ને એવું બધું છે ને જય
હા પિંક સિટી બી બધું જ છે ત્યાં પણ.
બઉ બધું છે તા.
કઈ ની ત એ રાખીએ. મજા આવશે એમાં.
વધારે સારું લાગે તા.
ગ્ળુપમાં જઈએ?
હ
સામાં જશું આપડણે એમ?
હવે કોણ કોણ તૈયાર થાય એના પર બસ જ રિઝર્વ અ બસ કરતા ટ્રેન નું રિ
ટ્રેનમાં રિઝર્વેશન કરાવી લેવા પડે.
હ એ જ સારું.
હા અને પછી ત્યાંથી
જોઈએ ત બે દિવસ પછી ત્યાંથી વિ જેતો શું નજીક પડે એ બાજુ.
ત્યાંથી સ્ટેશન થી નજીક તો ખબર નઈ શું આવે છે?
રાજસ્થાન પછી તો શું કરવા જઈએ.
આખું રાજસ્થાન પળવું છે એટલે.
હ
હા એટલે અન્દર અન્દર કેટલી બડી અમારે સિટી છે, પિંક સિટી છે, જસલમેર, ઉદયપુર,.... અને જાય તો પછી બધું ફળીને જવું પડે.
હ
કઈની ત એ રાખીએ તો અવે મેપમાં જોવું પડશે સ્થેશનથી રાજસ્થાન અ રાજસ્થાન સ્ટેશનથી આગળ કેટલું એમ બીજું છે? એ હ એ પણ ચાલે ત્યાંથી એમ રુ હ તો પસી આગળ જવાના તો પછી ત્યાંથી પ્રેમ મંદિર ને એવું બઢુ જઈને અવાય.
હ
તે મંદિર છે, પછી પેલું રામ ભગવાન નું અયોધ્યા
હા.
અને ત્યાંથી નજીક એ બનારસ પણ છે. એ બધું આખું રૂટમાં જ કે, હા
બસ સરસ એ બાજુ ફરી આવાનું.
વધે એ આખું ફરી ના જવાય પછી.
હ.
ખાલી રાજસ્થાન જઈને કઈ ફરક નઈ મડે.
હ, બધું સાથે જ ફરી આવાય.
તો પછી એના કરતા કોઈ કાળમાં જઈએ તો.
મોંઘુની પળે આટલી બધી જગ્યા પણ કારમાં.
કાર લઈ કાર લઈને જ જાય હતા આપણને એમ બધું જોવા મળે એમ. કેમ કે પછી આપડે રાજસ્થાનમાં ફરવા માટે કાર બુક કરવાની બરાબર.
હા.
આખું રાજસ્થાન ફરવા માટે અને પછી ત્યાંથી પાછું. . એટલે આપડે ત્યાંથી આગળ જવું હોય તો પાછું ટ્રેન માં જવાનું એમ.
હ.
તો જ એમ ડૂર ડૂર નઈ લાગે પછી.
ના એટલે જ ને મે તને કીધું કે ટ્રેનમાં હોય તો વધારે મજા આવે.
હમ્મ, તો એવું ળાખીએે.
પછી જોઈએ તો ત્યા કેબ બુક કરી લેવાની.
હા એ પણ ચાલે. એમ પણ ત્યાં આપણને દસ પંદર દિવસ તો થશે જ ને.
હા.
. પંદર દિવસ તો નહી પણ દસેક દિવસ તો લાગશે જ.
હા તેમ બી મહિનાની તો રજા છે ફરી અવાય.
હા ચાલે એમ. તું તો તું કોઈ તારા ફ્રેન્ડ્સ ને કો કોલ કરીને પૂછી લેજે.
હા સારું.
મેં પણ મારા ફ્રેન્ડસ લોકો ને પૂછી લેવા બીજા.
ઓકે.
પણ બધા આવવા માટે રેડી થશે ત્યાં સુધી.
હા એજ તો કોણ કોણ રેડી થયા પછી જોવાને.
દસ પંદર જણા હોય તેમાંથી માંડ ચાર પાંચ જણા રેડી થશે.
પ્લેન બની બની ને કશે જવાય જવાય જ નહીં.
હા એ એજ ને. આપડા ઘરેથી તો પરમિશન મળી જાય પણ બીજાને ઘરે.
નહી આપે.
તારા ઘર તો મળી જશે ને.
હા.
હા મારા ઘરે પણ મળી જશે. હમ્મ પણ અયોધ્યા સુધી છે એટલે પછી બીજા ન ઘરે નહી પણ મોકલે તો.
એટલે જ ને.
ગયા તે છતાં બી તું ફેમિલીમાં પૂછી લેજે કે જાવ એમ મારે પણ પૂછવા જ પડશે.
હા.
કેમ કે બનારસ સુધી છે એટલે પછી.
હા.
ને મિનિમમ બે જ દિવસ તો લાગે છે એકાદ દિવસ વધી પણ જાય તો.
વધી જ જાય. દસ થી સાત આઠ ને મોકલે.
દશ મા તો નિજ
નઈ પોહચે કારણ કે બોવ બધી જગ્યા છે ને.
હમ્મ કેમ કે આખું રાજસ્થાન ફરવાનું છે તેમાં બી બધી કેટલી બધી પ્લેસ છે.
હા તમે સફેદ રણ એવું બધું છે ને.
નઈ સફેદ રન એવું ત્યાં નથી ને.
તો?
એ તો કચ્છમાં છે.
એવું છે.
રાજસ્થાનમાં તો એવું નહી મળે.
અચ્છા. એ તાથી કેટલું દૂર.
કચ્છ કે.
હા.
તે તો ઘણું દૂર પડી જાય. એટ રૂટ જ આખો અલગ થઈ જાય.
એવું છે.
એ પણ ચાલે કોઈ દિવસ એ પણ ગોઠવવુ ઉપર આશાપુરા માતાના મંદિર
અ હ
ત્યાંથી નારાયણ સરોવર બવ બધુ ત્યાં બી વ્હાઈટ રણ કાળો રણ
એક રૂટ પકડી લેવાનું.
હા એજ. હ આપડે તો કશે પણ ફરવા જવું જ છે એટલે કોઈ બી પ્લેસ ચાલે હમણાં તો આપણને કા રાજસ્થાન નું રૂટ ગોઠાવએ કાંતો પછી કચ્છ વાળું
હા ચાલે.
પણ કા હું પણ ત્યાં હમણાં તો વરસાદ નથી એટલે દિવાળીમાં
એ તો શિયાળો આવી જહે ને એટલે કઈની
પણ ત્યાંનું અલગ વાતાવરણ હોય છે એટલે.
નાઈલે શિયાળો તો હોય જ ને તા વાતાવરણ તો સેમ જ હોય.
હમ તો એવું રાખીએ કઈ નઈ તો હવે જોઈએ બે પ્લેસ માંથી કોણ વધારે વોટ કરે.
હા.
કઈની બધા ફેન્સ લોકો ને આપડે જવાનુ છે ને ક્યાં ની સરખું બધા હા કેય તો સારુ પડે એમ
ઓકે.
આપડે તો રેડી જ છે પણ કોઈ ના કેય દીધું તો એમ.
હ એટલે ને
ને ઘણા લોકો ના પણ કેય દેશે કેમ કે આટલું દૂર છે ને એટલે. કચ્છ માટે તો આવામા ટ્રેડી જ રહેશે કેમ કે નજીક જ છે ને આ બે ત્રણ દિવસમાં આવી રેવાય.
હા.
ને હવે આખું રૂટ છે કઈની હવે એ તો પૂછશું બધાને કે ક્યાં સુધી જવાનું છે બધા આવવા માટે રેડી હોય તો પછી ખાલી રાજ તાન જ ફરી આવશું પેલું બો દૂર લાગે તો પછી બધું કેન્સલ કરી નાખશું.
બીજી હો
બીજી વખત એમ બધાની ઘરે પરમિશન ની મળે એટલે જોવું પડે ને આપડે બી
એટલેને
જાયતો પછી આખુ ગ્રુપ જાયતો જ સારું.
હા ગ્રુપમાં મજા આવે.
ના
એ બી સારું જ રૂટ હતું પણ કોઈ રેડી નહી થાય એટલા માટે પછી કેન્સલ પણ કરવું પડે.
હા.
કઈ ની એ તો જોયે હવે કોન કોને વોટ આપે છે.
પૂછી લઈએ બધાને કાલે આવશે જ બધા એમ બી
હા કોલેજમાં બધા આવશે જ મે મારા ઘર પાસે ના ફ્રેન્ડસ લોકો છે તેટે લોકોને પૂછી મુકા
પૂછી લેજે વધારે હોય તેમમ વધારે સારું.
હા. જેટલા વધારે જાય એટલું મજા આવે.
હા.
એમ તો બધા આ માટે રેડી જ થાશે પણ ફેમિલી નું બી ટેન્શન ને
છે દિવાળી છે. કોઈ કશે બીજે ગામે એવું બી જવાનું હે
ના પણ અમુક લોકો દિવાળી બહાર જ મનાવે છે.
એટલે
કઈ નઈ એવું તો પછી આપણે રાત્રે દિવાળી માં રાત્રે ફટાકડા ફોડીને પછી રાત્રે નીકળી જવાનું એક બે વાગે ન્યુયોર્કમાં ન્યુ યર અહીંયા ને બીજે જ બનાવવાનું એમ
હા.
એ પણ સારો આઈડિયા છે. બહાર મનાવીએ તો વધારે સારું.
હા.
કઈ નહી જોઈએ તો કયું ગોઠવીએ કયુ ફિક્સ રાખીએ. બધા ને કાલે પૂછી લેજે તું બી પૂછી લેજે.
હા પૂછી લેવા
મેં બી પૂછી લેવા પછી તેને કેવા
સારું.
શું કે બીજું કેવું ચાલે?
ક નહી શાનંત
કાલ થી કોલેજ આવશે ને મેં બી આવવાની છું.
સારું કેટલાક વાગે જવાનું તું